હં.
કેમ છો?
હું એકદમ મજામાં તમે કેમ છો.
હું પણ મજામાં હું પણ એકદમ મજામાં છું તું કેમ છે? આજે એક ખાસ ખુબ મહત્વનો વિષય પર હે ને મારે તારી હારે ચર્ચા કરવી તી એટલે મે તને ફોન કર્યો.
. હા હું પણ એકદમ મજામાં છું બોલને દોસ્ત. એવો કયો ખાસ વિષય છે કે હું સાંભળવા માટે પણ ઉત્સુખ છુ. કે તેના માટે તે મને આટલી જલ્દી કોલ કરી દીધો.
તને યાદ છે ને કે આગામી અઠવાડીયે આપણા વિસ્તારમાં છે ને બાળમજૂરી જાગૃત તી ઉત્સવનું આયોજન ભવ થઈ રહ્યું છે. એટલે મેં કીધું કે ભાઈ તને જાણ કરી દઉ. તને ખબર હોય કે ન હોય એટલે મેહી કીધું લાવ તને જાણ કર
અરે હા મને બરાબર યાદ છે આ એક એવો વિષય છે કે જેના પર આપણે બધા એ ગંભીરથા થી વિચારવાની જરૂરત છે આજે પણ ઘણા બાળકો શિક્ષણ થી વંચિત છે અને નાની ઉંમરે જ કામ કરવા મજબૂર બને છે એટલે તો આ તો વિચારવા જેવી બાબત છે તારે તારો આ ઉત્સવ વિશે શું વિચાર છે એ તો તું મને કે મારી સાથે તો રજો કર
બસ એજ ને આપડી ટીમ છે ને એ ઉત્સવ એક જાગૃતિ કાર્યક્રમ છે ને રજૂ કરવાની છે એટલે મને થયું કે લાવ તને કોલ કરીને આ બધું છે ને ક જણાવી દઉ એમ અને મને તો એમ થયું કે આ તો આપડી હે ને કલ્પના શક્તિ ની ખુબ જ સારી છે તો આપડે છે ને બને મળીને આ ઉત્સવ માટે એક શદા શરી ના નાટક અથવા કે એને સવાદ નો સવાદ તૈયાર કરીએ કે આપણેે મુખ્ય હેતુ એ છે કે લોકોને સમજાવાનું રહેશે કે આપણેે બાળકોને હાથમાં રમકડા અને પુસ્તકો જ હોવા જોઈએ કેમ કે અત્યારે જોઈએ કે આ આ યુગમાં અમુક અમુક ફેમિલી હોય કે જીસ સાવ ગરીબ વર્ગ છે સાવ ગરીબ તો એ તો શું કરે કે અ એને ચાની કેટલી ચાની હોટલમાં કે એ રીતે એ લોકો વર્ક કરતા હોય નાના નાના બાળકો આપણે જતા જ હોઈએ છેએ બહાર અને આપણને એવી રીતે બાળકો જોવા મળે કે રોડ ટપતા હોય ચા ની કેટલી હાથમાં હોય તો ઈ લોકો ઈ રીતે નાના બાળકોને આવું કામ ના કરાવવું જોઈએ
હા આ તો અદભુત વિચાર છે આપણેે પણ નાટક ની શરૂઆત છે ને હૃદય પ્રશ્ય દ્રશ્યથી કરી શકીએએ જેમ કે એક બાળક એને દુકાન પર કામ કરી રહ્યું હોય અને તેની જ ઉંમરના બીજા બાળકો પીઠ કે સ્કૂલ બેગ ભરાવીને શાળા એ જઈ રહ્યા હોય આ દ્રશ્યો જોઈને લોકો ના દિલમાં એક સવાલ તો ઉઊભો જ થશે તો આપડણે આ રીતના હે ને એક નાટક તૈયાર કરી તારું શું કેવાનું છે આ બારામાં
હા એકદમ સાચું કહ્યું તે અને છે ને તેની સાથે આપણે સવાદોમાં એ એક વાત પણ ઉમેરી શકીએ કે છે ને બાળ મજૂરી એ માત્ર સામાજિક બંધી નથી પરંતુ એ કાયદાકીય ગુનો પણ છે એના માટે આ ભારત સરકારે એવા ઘણા બધા નિયમો પણ બનાવ્યા છે જેમ કે મૂળભૂત અધિકાર છે તો એમાં પણ બાળમજૂરી કર વી એ પણ કા ચૌદ વરષ થી નાના બાળકને બાલમજૂરી કરી એ પણ કાયદાકીય ગુનો છે પછી આપણા મૂળભૂત ફરજોમાં પણ આજ રીતે એમાં પણ આપેલું છે તો આપડા દેશના બંધારણ મુજબ જો દરેક બાળકને શ શિક્ મેળવાનું સમાન અધિકાર છે મૂળભૂત અધિકારમાં પણ શિક શિક્ષણ નો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને ભારત સરકાર પણ છે ને વિના વિના મૂલ્યે અ શિક્ષણ પ્રોવાઈડ કરે છે
હા ચોક્કસ આપણે તો લોકોને એ પણ જાગૃત કરવા પડે પડશે કે જો તેઓ ક્યાંય પણ નાની ઉંમરના બાળકોને મજૂરી કરતા જોુએ તો માત્ર અફસોસ કરવા બદલે સંબંધિત સંસ્થાઓ અને ચાઇલ્ડ હેલ્પલાઈન નો પર કરે કે આપણે એક નાની કોશિશ કોઈ બાળક નું ભવિષ્ય બદલી શકે હે. જેમ બને એમ આ તો બઉ બધું માણસ ને આ વાતની આપડે ખબર પાડવી જો હોઈ. કે જયારે કોઈ પણ કોઈ બાળકને કામ કરતું મજૂરી કરતું જોવે તો એ બાળક નું ભવિષ્ય તો બચી શકે બરાબર ને.
સાચી વાત છે તારી જો એ ગરીબી એક છે ને મોટું કારણ છે. પણ અ જો સમાજમાં સક્ષમ લોકો હોય અને ઈ છે ને સરકાર સાથે મળીને આ પરિવારોને જો એની મદદ કરે તો બાળકોને મજૂરીની દલદલ માંથી બહાર કાઢી શકાય છે. જો એજ રીતે કોઈ પણ આપણે એ જોઈએ કે આપણા આજુબાજુમાં કોઈ એવું વ્યક્તિ હોય કે જે સાવ ગરીબ હોય એને ભણાવી ના શકતા હોય કે એ રીતે બીજી કોઈ પણ એની કપડા બાબત ની કે ઈ સમસ્યા રેતી હોય તો છે ને આપણેે જોઈ કોઈ પણ છે કે જે દઈ શકે છે. એ લોકોને પણ મદદ કરવી પડે એટલે એને શિક્ષણ પણ મળી રહે અને બીજી સમજ જો ઈજ છે ઈજ બાળક છે મોટું થાય શિક્ષિત થશે અને એને શિક્ષણ મળશે. તો એજ મોટું થઈને કોઈ પણ જોબ કરશે. અથવા એ એને ફેમિલી ને પણ એ આગળ વધારી શકે છે. તારું શું કેવું છે આના માટે
હા તે કીધું એ વાત તો એકદમ હ ને અ વિચારવા છે એવી છે કેમ કે ખાસ કરીને ને આપડે આ નાટક સિવાય આપણેે તો એ છે ને ઉત્સવમાં સૂત્રો ના પોસ્ટર પણ લગાવી શકી જેમ કે બાળકો પાસે એને મજૂરી કરાવી. એ તો પાપ જ છે અને શિક્ષણ આપવું એ તો આપણી ફરજ છે. તો આપડે એમ કરી કે તેમાં હ ને ઘણા બધા સૂત્ર પણ અ લગાવીશું અને મેં ઘણા બધા સૂત્ર પણ એના માટે વિચાર્યા હે કે જો હું તારી સાથે શેર કરું કે બાળકો ના હાથમાં કામ નહી પણ કલમ હોવી જોઈએ. અને એક તો ઈ સૂત્ર છે કે ભણશે બાળક તો વધશે દેશ અને એક બીજું એ સૂત્ર હ કે બાળપણ બચાવો બાળ મજૂરી અટકાવો અને એક ઈ સૂત્ર હ કે શિક્ષણ દરેક બાળકનો અધિકાર છે. બાળ મંજૂરીને ના કહો શિક્ષણ ને હા કહો. આ સૂત્ર કેવા છે સારા છે ને એમ તો.
એ બધા પણ સારા છે તો આ સૂત્ર છે એ આપડે છે ને નાટક દરમિયાન છે ને આ બધા અલગ અલગ ટેક બનાવીને ઈ પણ આપડે છે ને ઈ એક બીજ બધા સાથે મિત્રો આપડે મળી ને ઈ અ અ સૂત્ર પણ જો એનું યુઝ થઈ જશે કેમ કે આપણેે તે બધું એક લખી ને આપણે એક એ રીતે નાટક રજૂ કરીશું. તારું શું કેવું છે એમાં.
હા તું કે છે એ રીતના જ કરીશું પણ સાથે સાથે હે ને. આપડે બાળમચૂરી રોકવા માટે ના હ ને ઘણા બધા અ ઉપાય પણ. ચાર્યા હ જેમ કે હને દરેક બાળકોને ફરજયાત અને. મફત શિક્ષણ આપવું જોઈએ. એવી બધી યોજના હે ને સરકાર ને બહાર પા પાડવી જોઈ. એનાથી ને ગરીબ પરિવાર ને આર્થિક સહાય પણ મળશે. અને બીજું એ કે બાળમજૂરી વિરુદ્ધ કાયદો કડક અમલમાં કરશે. તો કોઈ પણ બાળકને જેમ કે જાાવ. તે હમણાં મને વાત કરી કે ચૌદ વર્ષ ના બાળકને. કામ કરે હે અત્યારે તો એવું. ફરજયાત બને કે વીસ કે અઢાર કે વીસ વર્ષ ના બાળકને જારે. હમ ઈ કામ કરી શકે એમ એવું હોય તો સારું ને.
હા એકદમ એ વાત તારી સાચી છે. અને આપડે એ પણ જોવું જોઈએ કે કોઈ પણ નાગરિક હોય. એને હે ને બાળમજૂરી થી થતી એને ક્યાંય પણ આપણે આસપાસ જોવે. તો એને હને ચૂક ના રહેેવું જોઈએ એને પણ હ ને. અત્યારે છે ને ગવર્મેન્ટ દ્વારા એક ચાઇલ્ડ હેલ્પલાઈન નંબર છે. જે એક હજાર અઠાણું છે. તો એના પર છે ને એ પણ દરેક નાગરિક ને એની ફરજ આવે કે આપડણે એના ઉપર. કોલ કરીને કેવું પડે કે જો આ રીતે. એના ઉપર આવી રીતે બાળમજૂરી ક કરે છે. તો એ રીતે પણ એને શિક્ષણમાં પણ પછી એના એની જ પરિવાર હે તો એને એને. શિક્ષણનુંું. એને મહત્વ પણ એને સમજાવવું પડે કેમ કે અત્યારે તો તું જેમ કેશે એમ. કે મેં તને કીધું કે આ બાળમજ. છ થી ચૌદ વર્ષના બાળકને હને મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાનો મેથ. કીધું ને કે મૂળભૂત અધિકાર છે. તો એ આપડા હય ને બંધારણના આર્ટિકલ છે ને એકવીસ માં એવું લખેલું હ તો ઈ. પણ બધાને એનું મહત્વ આપણે સમજાવવું પડે અને હા અને સરકાર દ્વારા એક બાળમૂર્તિ. જે હ ને એક કાયદો પણ ઘડાયેલો છે. જે છે ને ઓગણીસો ને છ્યાંસી માં કાયદો આપે બાળમજીરનોો. અ ઘડાયવ્યો હોય ને એના ઉપર આપડે એને. પ્રતિ પ્રતિબંધ મૂકવ હે કે તમે એને બાળક સાથે. આ રીતે મજૂરી કરાવી ન શકો જો એને પકડાય તો એને પણ સજા અને દંડની જોગવાઈ. કરવામાં આવી છે.
હ હા તારી વાત તો સાચી છે પણ સાથે સાથે હે ને આપડે એ પણ એ લોકોને સમ. જાવવું જરૂરી હ કે બાળ મજૂરી છે ને કેટલું નુકસાન થાય હ બાળકોને. કેમ કે બાળકોનું તો શિક્ષણ તો જરું જ રહી જાય અને. બીજું એું કે શારીરિક અને માનસિક વિકાસ પણ બાળકનો ઘટી ચહે. અને એના આરોગ્ય પર પણ ખરાબ અસર પડે હ. અને તેની સાથે જો કોઈ શોષણ અને દુર્વ્યવહાર ભોગ બનવાની પણ. શક્યતા વધી રહી છે અને. એટલે આપડે દેશના ભવિષ્ય પર નકારાત્મક અસર પડે તો. આ તો આપડે જેમ બને એમ બધાને જાગૃતિ ફેલાવી જ જોઈએ. કે કોઈ પણ બાળક ને આવી રીતના. બાળ કામ ના કરાવવું જોઈએ બાળ મજૂરી તો ના જ કરાવવી જોઈએ.
હા એ વાત તારી સાચી છે અને જોકે એવું હોય તો કે બાળકો. ને હે ને એ બાળકો આપડી દેશની સંપત્તિ છે ને એ ક અને એ પણ આપણે આવતીકાલનું એ ભવિષ્ય છે બાળક રહ્યું ને એ કેમ કે તેના કુમળ હાથુમાં ચાના કેટલા એને કારખાના તો ઓજારો નહી ને અને ઈ પણ છે કે જો પુસ્તક પુસ્તકો અને રમકડા હોવા જોઈએ એના માટે તો આપણે એને આપણો દેશ આપણે એને એને મજબૂત બનાવવો જોઈએ પછી આપણે વિકસિત તો રાષ્ટ્ર નું નિર્માણ કરવું હોય ને તો આપણે બાળમજૂરી બાળમજૂરીને છે ને જડથી જ નાબૂદ કરવી જોઈએ તો આપડે નાટકમાં છે ને આ બધું છે ને રજૂ કરશું બરાબર છે
હા બરાબર છે ખુબ ખુબ ધન્યવાદ તારી સાથે વાત કરીને મારો પણ ઉત્સાહ બે ગણો થઈ ગયો સારું હાલ તો કાલે મળીએ ત્યારે વિગતવાર પ્લાનિંગ કરીશું આવજે બાય
હા આવજો બબાઈ